હાલો.
હાલો હાલો.
હા મારું વોઈસ ક્લિયર છે?
હા ક્લિયર છે, તમે કેમ છો?
હું મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું પણ આજે થોડુંક થાકેલું ફીલ થાય છે.
શું થયું
રાતે સારી ઊંઘ નથી આવતી
રાતે બો મોટું સુધી મોબાઈલ વાપરતો હતો
હા એટલે જ સવારે ફ્રેશ ફીલ ના થતું હોય
બિલકુલ સવારે ઉઠવાનું પણ મુશ્કેલ લાગ્યું
હા ઊઘ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે.
હા પણ ઘણા લોકો એની વેલ્યુ નથી સમજતા
સાચું કહ્યું લોકો લેટ સુધી જાગતા હોય છે અને પછી હેલ્થ પ્રોબ્લમ થાય છે
તને રોજ કેટલા કલાકની ઊંઘ મલે છે.
લગભગ સાત થી આઠ કલાક તને
અ કરે પાંચ કે છ કલાક ડોબસ
તો ઓછી છે બોડીને પ્રોપર રેસ્ટ જોઈએ
હા પણ ક્યારેય હોમ હોમવર્ક મોબાાઈલ અને મૂવીઝમાં ટાઈમ નીકળી જાય છે.
હા આજકાલ મોબાઈલ પણ એક મોટું કારણ બની ગયું છે.
બિલકુલ બસ પાંચ મિનિટ કરતા કર તો દો કલાક નિકલી જાય
અને પછી ઊંઘ મોડું આવે
તને લાગે છે કે સારી ઊંઘથી મૂડ પણ ફ્રેશ અસર પડે છે.
ચોક્કસ જો સારી ઊંઘ ન મલે તો ચીડચીડો પણ થાય છે.
મને પન એવું થાય છે.
હ સ્કૂલ અ સ્કૂલ કે કામમાં કન્સન્ટ્રેશન ઓછું થાય છે.
હા ક્લાસમાં કરેક ઊંઘ આવે આવવા લાગે ટીચર પણ પકડી લે ને
હા એક વાર તો ટીચરે અ જગાડ્યો હતો
પછી શું કર્યું
બધા હસવા લાગ્યા હતા
તને ક્યારે ક્લાસમાં ઊંઘ આવી છે.
હા સ્પેશેશયલી બોરિંગ લેક્ચર્સમાં
સેમ મને પણ
પણ એ બધું ઓછી ઊંઘના કારણે થાય છે.
હા ડોક્ટર પણ કહે છે કે સ્લીપિંગ બોડી માટે ઇમ્પોર્ટન્ટ છે ઓમથી બોડી રિપેર થાય છે બ્રેનને પણ રેસ્ટ મલે છે.
હા અને મેમરી પણ ઇમ્પ્રુવ થાય છે.
હમ
એક્ઝામ ટાઈમમાં ઘણા સ્ટુડન્ટ્રસ અ રાતે જાગતા હોય છે.
હમ્મ હા પણ અખ્ખી રાત જાગવું હમ સારી આદત નથી, સવારે બધું ભૂલી પણ જાય.
હા, સારી એઊમથી માઈન્ડ ફ્રેશ રહે છે.
તને સવારે જલ્દી ઉઠવું ગમે છે?
જો સારી હું થાય થઈ હોય તો ગમે.
અ મને વેકેશનમાં લેટ સુધી સવુ ગમે.
મને પણ.
પણ રોજ લેટ ઉઠવું સારી આદત નથી.
હા બોડી રૂટીન ખરાબ થઇ જાય છે.
તને આફ્ટરનૂનમાં નેપ લેવું ગમે છે?
હમ થોડી વાર માટે હા.
મને પણ, ઘરેક લંચ પછી ઊંઘ આવે.
હા સ્પેશિયલી ઉનાળામાં તો બહુ જ.
હા ફેન નીચે સોવાનું મજા આવે.
બિલકુલ.
તને શું લાગે છે મોબાઈલ સ્લીપ ને કેટલી અસર કરે છે.
બહુ મોટી અસર કરે છે.
કઈ રીતે?
હ મોબાઈલની બ્લુ લાઈટ થી ઊંઘ મોડું આવે.
હમ હું પણ સંભળ્યું સંભળું છું.
હા એટલે ડોક્ટર્સ કહે છે કે સૂતા પહેલા મોબાાઈલ ઓછો વાપરો.
પણ આજે કલ કે મુશ્કેલ લાગે છે.
હા સોશિયલ મીડિયા ની આદત થઈ ગઈ છે ને.
તને રાતે સોતા પહેલા શું કરવું ગમે છે?
મને મ્યુઝિક સાંભળવું કે બુક્સ વાંચવું.
એ સારી આદત છે.
અને તને શું ગમે છે?
હું મોસ્ટલી મોબાઈલ વાપરું છું.
થોડું ઓછું કરવાનો પ્રયત્ન કરજે.
હા કરવું જોઈએ.
તેને ક્યારે ઇન્સોમિનિયા વિશે સાંભળ્યું છે?
અહી ઊંઘને આવવાની પ્રોબ્લેમ છે ને.
બિલકુલ.
સ્ટ્રેસ સ્ટ્રેસથી પણ ઊંઘ પર અસર પડે છે.
હા વધુ ટેન્શન હોય તો ઊઘ સારી નથી આવતી.
અને એક્ઝામ ટાઈમમાં મને પણ બોવ બોવ
મને પન.
હા તને ડ્રીમ વધુ આવે છે?
હા ક્યારેક ફની ડ્રીમ્સ આવે છે.
મને કરેક સટ્રેન સટ્રેન ડ્રીમ આવે છે.
હા સપના પણ ઇન્ટરેસ્ટિંગ હોય છે.
તને નાઈટમેર એવું એવું છે ક્યારે?
હા નાની ઉંમર માં વધુ આવતા હતા.
પછી ડર લાગી જતું હતું.
હા હા બિલકુલ.
તને કઈ પોઝિશનમાં સૂવુ ગમે છે?
સાઈડમાં, તને?
મને પણ
પ્રોપર પિલો અને બેડ પણ ઇમ્પોર્ટન્ટ છે.
હા કમ્ફર્ટેબલ હોય તો સારી ઊંઘ આવે.
તને એ સી માં સુવું ગમે કે ફેનમાં?
હમ્મ, મને તો ફેનમાં ગમે ઠંડી વેધરમાં બ્લેન્કેટ સાથે સૂવું બહુ ગમે
હા, સ્પેશિયલી શિયાળામાં તો બોવ જ
હા સવારે અલાર્મથી ઉઠવું ગમે છે?
ના.
મને પણ નથી ગમતું.
અલાર્મ બંધ કરીને ફરી સુઈ જવાનું મન થાય.
સેમ મને પન.
તને લાગે છે કે સ્લીપ અને હેલ્થ વચ્ચેનો શું સંબંધ છે?
હા બો નજીકનો સંબંધ છે.
કઈ રીતે?
જો સારી ઊઘ મલે તો બોડી હેલ્ધી રેય.
હા અને ઇમ્યુનિટી પણ સારી રહે છે. બીમારી ઓછી થાય છે.
હમ્મ, અ એથલીટ્સ માટે પણ સ્લીપ ઇમ્પોર્ટન્ટ હોય છે.
બિલકુલ, બોડી રિકવરી માટે બોવ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એક્સરસાઇઝ પછી રેસ્ટ પણ જરૂરી છે.
હા નહીં તો બોડી થાકી જાય
હા તને ક્યારે ટ્રાવેલમાં ઊંઘ નથી આ આવી?
હા, બસમાં અને ટ્રેનમાં મુશ્કેલ પડે.
મને પન નવી જગ્યામાં ઊંઘ મોડું આવે છે.
હા એન્વારમેન્ટ અલગ હોય એટલે
તને મ્યુઝિક સાંભળવીને ઊંઘ આવડે આવે છે?
હા સ્લો મ્યુઝિકથી રિલેક્સ ફીલ થાય છે અને ઊંઘ પણ બો સરસ આવે.
મને તો વરસાદનો અવાજ આવાજ સાંભળવો બહુ જ ગમે છે.
વાહ એ તો બહુ પીસફુલ હોય છે.
તને લાગે છે કે બધા લોકો ઇનફ સ્લીપ લેતા હોય છે?
ના ખાસ કરીને યંગસ્ટર્સ
હા મોબાઈલ અને ઇન્ટરનેટમાં કર અ ના કરાને અને વર્ક પ્રેશર પણ
તને કઈ ટીપ્સ ખબર છે સારી ઊંઘ માટે?
હા હા.
કઈ-કઈ?
ટાઈમ પર સુવો, મોબાઈલ ઓછો વાપરવો અને સ્ટ્રેસ ઓછો રાખવો.
એક્સરસાાઈઝ પણ યુઝફુલ હોય છે ને?
બિલકુલ.
હેલ્દી ફૂડ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે.
હા રાતે હેવી ફૂડ ઓછું ખાવું જોઈએ કોફી વધુ પીવી સારી નથી અને સ્પેશિયલી રાતે તો નહી જ.
તને વીકેન્ડમાં વધુ ઊઘ લાગે છે ગમે છે.
બહુ જ બહુ ગમે બહુ.
મને પણ બહ ગમે.
તારથી વાત કરીને સારું લાગ્યું.
મને પણ ઠીક છે ફે હું પછી
પછી વાત કરીએ બાય.
બાય.